હાલો
હલો કેમ છો
હા કેમ છો
હું પણ મસ્ત મજામાં છું અરે આજે તો કેટ એટલો જુઓને વરસાદ પડી રહ્યો છે એટલે હા એટલે તમારે ત્યાં વરસાદ
હા છે હજે
હા એટલે કેહેવાય ને કે વાતાવરણ
સે તો
હા અને અહિયાં પન એટલે વાતાવરણ પણ એકદમ ઠંડુ અને મન મોહક થઈ ગયું છે
આથી બઉ જ વરસાદ પડ્યો. અને વરસાદની બઉ રાહ હતી. હતી એટલે મહિનાથી કે પસીના મ પાણીથી નીતરતા હતા પસી નથી ગરમીનો ઉકળાટ હતો એટલે બે દિવસથી વરસાદને જોઈને માણ એમ થાય છે કે પાણી નો પણ અમારે ત્યાં તો પાણી ની બી બહુ તક કલીફ હતી સવાર સાંજ ફક્ત પાણી આવતું. તો એમાં પાણી વગેરા આવી રહેતું? તું બે મહી
એટલે અ અમારે ત્યાં ને એમ અ વધારે પાણીનો પ્રોબ્લેમ નથી. એટલે પાણી આવે છે પણ હા એ વખતે કેવું થયું કે જો. અ જેઠ મહિનો એટલે વધારે હતો બરાબર! તો અધિક માસ હતો તો ગરમી બહુ વધારે હતી એટલે કેહેવાય ને કે આખો દિવસ અમ એસી ત કેહેવાય કે એસી વગર તો લોકોએ એ મતલબ રેવારેવાય ની એટલે રાત્રે રોજે એસી કરવો. પડે છે. છતાંય અમારા ઘરમાં છે ને એવું નિયમ છે કે આખો દિવસ અમે લોકો એસી નથી કરતા. અ પણ પેલા તો એવું હતું કે ચલો અમે લોકો રાત્રે પણ થોડીક વાર કરતા ને પછી બંધ કરી દેતા. પણ જયારે આટલું ગરમ હતું એટલે એ વખતે તો તમને અ અમારે તહીંયા અમારે અહીંયા અ અપ્રોક્સિમેટલી આપડે કેવાય ને કે જે અ તાપમાન હતું ગરમીનું એ પિસ્તાલીસ તી અડતા લીસ ડિગ્રી વચ્ચે હતું એટલે તમે સમજી શકો છો કે કેટલી ગરમ હતી. તો એસી આપછી કુલર એ અને પંખો તો માં મારા ઘરમાં આખો દિવસ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે તો એના કારણે એટલે બહુ વધારે ગર મીના પ્રમાણે કહેવાય ને કે બહુ રાહ હતી કે ભાઈ ક્યારે વરસાદ પડે અને કહેવાય ને કે વાતાવરણ આખું ખુ એમ લીલું થાય ઠંડુ થાય. ટલે મણમોહક થાય તો ખરેખર હવે થોડી શાંતિ થઈ છે કે ભાઈ ચલો બરાબર આપડું વાતાવરણ સારું થઈ ગયું.
અને બીજું એટલે વરસાદ આવે તો કેવાય ને કે એકદમ હમ્મ.
તો અ અને વરસાદ આવે તો કેહેવાય ને કે નવી નવી વાણગીઓ બણાવો અને ખાાઓ અણે મઝા કરો. તો શું ચાલે છે તમારે ઘરમાં.
જ્યાં ચારે છેને બરસાદ ને જોઈને ખ ખરે ખર એનેય બી આવી કાળઝાળ ગરમી પછીનો જે કે આઠથી પંદર દિવસ આમ ધોધમાં આને સાચું કઉ ને તો માં એકાદ બે દિવસ તો એવ એવા જોઈ લઈ જાયને ઓફિસે થી કે સ્કૂલે થી કે વરસાદને કારણે સ્કૂલો બંધ છે એમાં પણ સાંજના ટાઈમ તમે એમાં હા હા હા હા હા હા. આખોય જાય એટલે મને નથી લાગતું કે કોયલે કે જેમાં વરસાદ પડ્યો હોય અને ન બન્યો હોય એટલે આખી ઋતુ દરમિયાન એક કે બે દિવસ તો. ચોખ ચા અને ભજીયાનો આનંદ માણતા હોય તમે પણ ચા ને ભજીયા બનાવો કે.
અરે એટલે મારા ઘરમાં છે ને ચાણે ભજીયાણા બધા દિવાણા છે એટલે હું કહું ને કે મારો ભાઈ છે ને એને ચા એટલી ગમે કે જો એ જમ્યો હોય ને અને જમ્યા પછી પણ જયારે આપડે એ કેહેવાય ને કે છાસ વાપરીએ તો જો હું એને કહું ને કે તારા માટે હું અ ચાય બનાવું. તો એ ક્યારે ના નહી પાડે બોલો એટલે બધા મારા ઘરમાં ચા ના પ્રેમી લોકો છે એટલે ખરેખર ચા ના ભજીયા તો છે જ. પણ સાથે સાથે કેવાય ને કે વરસાદ નું મોસમ હોય એટલે વાતાવરણ ઠાળું હોય તો મે આજે નવી રેસીપી પણ ટ્રાય કરી હતી એટલે જે આ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય ને એ બનાવી હતી તો એમાં એ મજ આવ્યો એટલે ફસ્ટ ટાઈમ ટ્રાય કર્યો. તો સારું હતું પણ મેં થોડું એમાં મીઠું વધારે પડી ગયું મારા તે એટલે થોડું એમ કેવાય કે એટલે થોડું મીઠા પ્રમાણે થો થોડુંક વધારે પડી ગયું એટલે પછી મેં શું કર્યું કે એમાં થોડુંક પેરી પેરી મસાલો એડ કર્યો એટલે પછી સમતાલ થઈ ગયું. પણ હા એટલે વરસાદના મોસમમાં વરસાદ આવે એટલે કેહેવાય ને કે એ જ્યારે બાર વરસાદ પડે અને આપડે જયારે આપણે ઘરમાં બધા બેસીને જમીએ કે પછી કાઈક નવું બા બનાવી એ નવી વાનગીઓ બનાવીએ. તો એમ ઘર નું માહોલ એમ સારો થઈ જાય અને એક એક હજુ વાતો કેવા માંગતી હતી. કે તમે ક્યારે એમ ધ્યાન આપ્યું છે કે જયારે વરસાદની પેલી બુંદ ધરતીને સ્પર્શ છે ને ત્યારે જે સુગંધ આવે છે જાણે અ બાલપલ ની કેહેવાય કે યાદો લઈને આવે છે એ દિવસ તો જયારે વરસાદ પડતા જ આપડે કેહેવાય ને કે છત્રી ભૂલીને ભીંજવા દોડી જઈએ એટલે આપડે કેવી તે નાના હતા ત્યારે આ એમ કે કેવાય ને એમ વરસાદ પડ્યો ને પણ એવું એવું થાય કે ચાલું ને આપડે એકદમ ભીંજાઈ જઈએ એટલે તમને હાજે પણ એવું મન થાય પણ છે.
અરે હા આ જે અનુભવ છે એટલે નું ટીપું માટીને મળે. અને જેથી સુગંધ આવે એટલે તમે ગમે એટલા પાંચ માણનું હોય કે પંદર માણનું પણ ઈસ પણ ચોક્કસ જ આવે. અને એને જાણે અ આપણેે એમ ખેંચાઈનું કામ પડતું મૂકીને આ આવું મા છે અનેરો અનુભવ એટલે હું તમને શું હું કહું કવિતાઓ લખવાનો બહુ શોખ છે. તે આ ક્ષણ જે મેં માણી છે. મીની સુગંધની વરસાદની સાથે સાથે નહીં એના પર તો મેં ઓછામાં ઓછી પચાસ થી સાહીઠ કવિતાઓ તો પણ લખી તમને શું કવિતાઓ લખવાનો છે શોખ છે રોમાંચક વાતાવરણ જોઈ અના મિતાઓ નીકળી ઉઠે. કવિતાનો દિવસ તમે અનુભવ્યું છે ખરું?
અરે હા એટલે અ મને લખવાનો બહુ શોખ છે. પણ હું લખું છું એટલે હિન્દી ભાષામાં લખું છું ઘણું કે પછી અંગ્રેજી ભાષામાં. એટલે મેં ક્યારે વિચાર્યું નથી ગુજરાતી માં લખવા માટે પણ જયારે તમે આજે કીધો ને કે તમે ગુજરાતીમાં લખો છો એટલે મને પણ એમ થયું એમ જયારે તમે બોલ્યા ને ને કેવુ લખું છું તો મને મારી આંખો ચમકી ઉઠી મને એમ થયું કે અરે હા એટલે હું પણ ગુજરાતીમાં લખી શકો છો તો ખરેખર મતલબ આજ આપડો જો સંવાદ છે એનાથી મેં બહું સારી અ એટલે સારું કઈક અ તમે સમજ્યો છે કે હું મારા જીવનમાં ગુજરાતી ભાષા ઉપર પણ લખી શકો છો અને વિચારી શકો છો તો ખરેખર વિચારવા જ એવું છે, અને બીજું જાયારે અ કહેવાય ને કે તમે શું લખો છો એટલે તમે કોઈક પંક્તિ મને સંભળાવી શકો છો? તો મને બહું વધારે ગમશે.
અ તરત મને કઈ યાદ નહી આવે પણ છતાં ભીની ભીની મિંદ આવે મારા નાક સુધી જાણે ખેંચાય અને હું ઉપરથી નીચે સુધી.
અરે. મસ્ત એટલે કેવાય ને કે જયારે એમ વરસાદ પડે ને આપણો મન એમ થાય કે બસ આપડે જઈએ બહાર અને કેવાય ને કે બસ વરસાદને એકદમ વળી જઈએ એટલે વરસાદ ને એકદમ એમાં ખોવાય જઈએ ખરેખર અને આટલી ગરમી ગરમી પછી જયારે વરસાદ પડે એકદમ મોસમ સારો હોય એટલે બધાને સાતા મળે. ખરેખર મને એવું લાગે છે, કે વરસાદ માત્ર ને માત્ર મનુષ્યો માટે જ નથી જે બીજા પણ કેહેવાય ને કે જે પ્રાણીઓ છે. અ શેરીઓમાં કૂતરાઓ છે કેમ કે ગરમી થી વધારે એ લોકો પણ પરેશાન થાય જ છે, આપણે જોઈએ છીએ તો બધા માટે વરસાદ આવે એટલે કેવાય ને બહું એમ શાંતિ લઈને આવે અને પછી જે ખેડૂતો હોય છે, તો આખું વરસ વરસાદની રાહ જોએ છે કારણ કે અ તેની મહેનત નું ભવિષ્ય વરસાદ પર જ નિર્ભર હોય છે અને આપણને કેવાને ધીરજ થી ખાતા શીખવે છે અને દરેક રાહ વ્યર્થ નથી હોતી કેટલીક રાહ જીવન માં નવી હરિયાળી લઈને આવે છે. તો મને એવું લાગે છે કે વરસાદ નો મોસમ જ્યારે આવે તો એ એકદમ કહેવાય ને કે જીવનમાં જે મુશ્કેલીઓ હોય ને એ એ પણ વરસાદ જેવી જ હોય છે એટલે શરૂઆત માં આપડે એમ કહી શકાય કે થોડું અંધારું લાગે છે કે પછી થોડું કેવાય ને કે એમ બહુ વધારે પડે છે પણ જેમ જેમ એ પડે ને એટલે આપણા જીવનમાં ખુશહાલી અને હરિયાળી આવે જ
સાચી વાત છે તમારી વાત એ બધું યાદ આવ્યું કે જ્યારે ખેડૂત ખેડૂતો ઉગે અને ઉનાળામાં જ્યારે જ જમીન ત્યારે જે વરસાદની રાહ જોતો હોય એ જે લોકોની તકલીફ હોય છે કે વર્ષ કેવી રીતે નીકળશે તેરીને તો પણ આપણો હૈયું કામ કાપી ઉઠે અને સાથે તમને એ પણ કહું જો કે તમારી પ્રાણીઓ પશુ પંખી પાંખી બધાની માટે વરસાદ ખૂબ પાણી પર એમ કેને જલ હિ જીવન હૈ તો ખરેખર રા જ્યારે પાણી ન મળે ને ત્યારે આપણે તો કિંમત સમજાય છે અને હું ત્યાં તો છે ને જયારે ગરમી બહુ વધી ગઈ તને રાજી કરવા એટલે ઇન્દ્રદેવને રાજી પૂજા પાઠ અને હવન પણ કરવામાં લોકોની એવી માન્યતા હતી કે વર્ષો કે વીસ વર્ષ પહેલા આવું થયું હતું. હતી અને વરસાદનો ઘાંટોય અરે ઇન્દ્ર ભગવાનની આ બધાએ બળને અને પ્રાર્થના કરી કે હે દે એ અમે પાણી વગર અમારું તિત્વન્દરદેવે રાજી થઈને વરસાદ મોક્યો ખલાવે આવી હતી એટલે મને લાગે છે કે અત્યારે એ પણ જીલસી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક બધી પ્રાર્થનાઓનું ફળતરથી નીકળેલી એક પ્રાર્થના હોય મનથી તે ખૂબ જ ત્રાહીમામ કે ત્રસ્ત ત થઈ જખર કદાચ દુઃખના સમયે છે આપણે યાદ કરતા હોઈએ છીએ તો એ દુઃખી દાર કરીએ કે પ્રાર્થના કરીએ તો તો એનો અને આ આભમાંથી વરસાદ વરસીર અમારી સાથે વાત કરીને વરસાદ આદ વિષવાય અને મને લાગે છે કે હજી આ વાત હું હજી બે ચાર કવિતાઓ તો આના પર લખૂબ ખૂબ આભાર
ખરેખર મને પણ આજે કેહેવાય ને કે એમ વાત કરીને બહુ મજા આયવી અને એમ થયું કે ખરેખર જયારે આપણે મિત્રો સાથે વાતો કરીએ તો વરસાદ નો આનંદ પણ દુગણો થઈ જાય છે તો તમારું આપ ફરી થી એક કેહેવાય ને કે ફરીથી મળશું એક નવા વિચાર સાથે અને ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખજો અને કેવાય ને જીવનની દરેક રીતુને પ્રેમથી સ્વીકારજો જી